હા કેમ છો, મજામાં
બસ બસ મજામાં તમે કેમ છો.
હા એકદમ મજામાં, આ તો એક સરસ મજાનો ટોપિક મળ્યો કે શેરીના ફરસાણ અને સ્ટ્રીટ ફૂડ
અચ્છા
હમ તો આપડે આ વિષય પણ વાત કરીએ આજે,
અચ્છા કરીએ કરીએ હા અને શેરીનું જમવાનું આજે પણ ઘણું લોકપ્રિય છે.
હા બિલકુલ ને શેરીનુ જમવાનું ઓછા પૈસામાં મલિ શકે છે.
હા એ
હલો
હલો
અવાજ ઓછો આવે છે, હલો
હલો આયો હલો
હા હવે આયો,
હા હું એમ કેતો તો કે કેટલીક લારી સવારે, ચાલે છે અને કેટલીક સાંજે વધુ ચાલે છે.
હા એકદમ અને તેમાં ફરસાણ પણ હોય છે, અને મીઠાઈ પણ હોય છે.
હા અને દરેક ઋતુમાં જમવાનું પણ ફેરફાર જોવા મળે છે.
હા એકદમ સાચી વાત અને જેમાં કે કે ખમણ ઢોકલા, ફાફડા, ગાંઠિયા અને કચોરી હોય સે.
હા એજ ને ચોમાસામાં પણ ઘણા લોકો ગરમ ફરસાણ ખાવા જોતા હોય છે.
હા એકદમ સાચી વાત તમારી ને શેરીના જમવાની સુગંધ એકદમ દૂર દૂર સુધી આઈ જાય છે.
હા શેરીનું શેરીનું જમવાનું લોકોને જલ્દી મળી જાય છે.
હા એકદમ અને એ લોકો રોજ મહેનત કરીને પોતાનું કામ કરે છે.
હમ અને ગ્રાહકનો વિશ્વાસ પણ આમ આ લોકો સૌથી આમ સારું રાખે છે.
હા એકદમ અને ગ્રાહકને પણ સફાઈ તરફ ધ્યાન આપવું જોઈએ.
હા કઈ બી આમ કચરો હોય તો પછી આમ નીચે ના નાખવું જોઈએ. શેરી વાળા પણ આમ ડસ્ટબીન રાખતા જ હોય છે, તો તેમાં નાખવું જોઈએ.
હા બિલકુલ ને... અને સફાઈ થી રોગનો ખતરો પણ ઓછો થઈ જાય છે.
એજ ને આમ કરવાથી દૂધ અને માખી થી પણ બચાવો થાય છે.
હા બિલકુલ ને ખુલ્લી વસ્તુ એકદમ ખરીદતા પેલા જોઈ લેવું જોઈએ.
હા એ ના ના પાણીનુંય પાણી પણ જોવું જોઈએ કે ચોખ્ખું છે, નહી છે, કેવું છે? એમ.
હા કારણ કે સ્વચ્છતા તો બધા માટે જરૂરી હોય છે.
હા અને એ બી જોવું જોઈએ આપડે કે તાજું તેલ વાપરે છે કે નહીં વાપરતા.
હા, એકદમ સાચી વાત ને, તે એકદમ કેહેવાય કે શેરી નું જમવાનું કેવલ સ્વાદ માટે જ નથી હોતું.
હા એજ ને આમ બઉ સ્વા આમ સ્વાસ્થ્ય બી હાચવું જોઈએ આપડે.
હા અને તે રોજગાર નું પણ એક સાધન છે.
હા શેરીનું તો આમ જે લોકા રોજના રોજ મહેનત કરે છે. એ લોકા માટે રોજગારનો એક બહુ સારો સાધન છે.
હા એકદમ અને ઘણી ઘણા પરિવાર આ વ્યવસાય થી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે.
હા અને દરેક વ્યંજનની પોતાની જ ઓલાખ હોય છે.
હા એકદમ સાચી વાત અને સારા સ્વાદ માટે સારી સામગ્રી પણ જરૂરી હોય છે.
હા એજ ને અને પછી આ વિશ્વાસ થી વ્યવસાય લંબા સમય સુધી ચાલે છે.
હા એકદમ સાચી વાત અને દમ તમ વાસી સામગ્રીનો ઉપયોગ એકદમ ટાળવો જોઈએ આપડણે.
હા એજ ના અને તેથી આમ શું કેહેવાય સફાઈ, ગુણવત્તા અને સારી સેવા હંમેશા યાદ રાખવી જોઈએ.
હા એકદમ સાચી વાત અને કહેવાય કે એક સારી લારી પાસે પણ એક રોજ ઘણા ગ્રાહકો આવતા હોય છે.
હા એ જ ને. હું હવે આ વિષયની વધુ જાણકારી તમને કહેવા માંગીશ. આપડે જો આપડે શેરીનું જમવાનું રોજિંદા જીવનનો એક ભાગ બની ગયું છે.
હા એકદમ સાચી વાત અને એકદમ સાચી વાત હવે આપડે આ વિષય વત થોડી વધારે વાત કરીએ ચાલો.
હા ચાલો અને મેં જેમ કે કીધું તમને કે શેરીનું જમવાનું રોજ જિંદા જીવન નું એક ભાગ બની ગયું છે.
હા એકદમ સાચી વાત દરેક શહેરમાં અલગ અલગ પ્રકારની લારી જોવા મલે છે.
હા એજ ને કેટલાક વેપારી સવારે નાસ્તાની વસ્તુ બનાવતા હોય છે.
હા અને સવારે ગરમ નાસ્તો પણ શેરીમાં મલતો હોય છે.
હમ્મ, બીજા વેપારી બપોરે અને સાંજે પોતાનું કામ કરતા હોય છે.
હા એકદમ અને દરેક ઋતુમાં એકદમ જમવામાં પણ એક ફેરફાર જોવા મળે છે.
સાચી વાત છે. સવારે ગરમ નાસ્તાની માંગ વધારે હોય છે આમ બહુ આમ વધારે હોય.
હા અને ઉનાળામાં ઠંડી વસ્તુની માંગ વધે છે.
હા એટલે ઘણા લોકો સમય બચાવા માટે પણ આમ શેરીનું જમવાનું વધારે આમ ચાહે છે.
હા એકદમ સાચી વાતને શિયાળામાં ગરમ વ્યંજન વધુ વેચાય છે.
હા અને આમ શું કેવાય? આપણે મસાલાનો યોગ્ય ઉપયોગ સ્વાદ વધારવાનો જ નથી હોતો.
હા, એકદમ સાચી વાત, મસાલા જેટલા ઓછા હોય એટલું જ સારું આપડા પાચન માટે. હા. એકદમ સાચી વાત અને, હમ્મ બોલો.
બસ આ શેરીનું જમવાનું રંગબેરંગી પણ હોય છે, આમ જોઈને કેટલું આમ આનંદ થાય છે.
હા એકદમ સાચી વાત. અલગ અલગ વસ્તુઓ મળે.
હમ્મ, સુંદર રીતે સજાવેલું જમવાનું જોવામાં પણ સરસ લાગતું હોય.
હા અને ઓછા ખર્ચમાં આપણું પેટ ભરાઈ જાય છે.
હા એજ ને એ સૌથી સારી ને સારી વાત છે. જમવાની એમની પીરસવાની રીત બી કેટલી સારી હોય.
હા, એકદમ વ્યવસ્થિત રીતે આપતા હોય છે.
હમ્મ અને સાફ વાસનમાં આપેલ જમવાનું વધારું સારું લાગે આપણને ખાવામાં.
હા, વાસણ સાફ હોય તો જમવાની મજા બી સારી આવે.
એ નાના એ લોકો આ જે પ્લાસ્ટિક નો ઉપયોગ કરે એ બી ઓછો હોય એમ ઓછો કરવો જોઈએ, મારું આમ એવું કેવું છે.
હા એ તો એકદમ સાચી વાત છે. કારણ કે ગરમ વસ્તુના કારણે પ્લાસ્ટિક ઓગળે છે.
હા અને આપણે હું તો એવું કઉ છું કે હવે કાગળ કાગળ તરફ જવું જોઈએ બધાએ. કે કાગળમાં થેલીમાં આપવું બધું ખાવાનું.
હા એકદમ સાચી વાત છે ને આજકાલ તો ખાસા લોકો આપે પણ છે કાગળમાં.
હા એ બહુ સારી વસ્તુ છે અને આમ પર્યાવરણને પણ બહુ ફાયદો થાય છે.
હા, એકદમ સાચી વાત છે અને કહેવાય કે મહેનત અને ઈમાનદારીથી કામ બહુ સારું રહે છે.
હા. હ હા એ તો સો ટકાની વાત છે. મહેનત અને સફલ મહેનત થી બમ સફલ તા મેળવી બહુ આમ સારું કેહેવાય.
હા એકદમ અને સારી સેવાથી ગ્રાહકને ફરી ફરી એકદમ આવાનું મન થાય છે.
હા એ જ ને કોઈ ગ્રાહક અગર તમારી દુકાન પર પેલી વાર આવ્યો હોય તો એની તમારી તે જ તમે જેવી રીતે એમને સારું કરો એ તમારી પેલી છાપ પડે ને.
હા એકદમ સાચી વાત છે અને સારી આમ ગ્રાહકને સારી સેવા આપો તો ખુબ જ લોકપ્રિય બની જવાય એમના દિલમાં.
હા એજ ને આપે ગ્રાહક ની વાત બી આમ શાંતિથી સાંભળવી જોઈએ આમ. ઉતાવરમાં ના કશું ભી કરવું જોઈએ.
એકદમ સાચી વાત અને વ્યવહાર સારો હોય તો લોકો ખુશ રહે છે.
હા અને પછી એમથી આમ. કેટલી ચર્ચા બી થાય કે આનું ખાવાનું સારું હોય છે, આનો વ્યવહાર સારો હોય છે. એવું કરીને તમારી દુકાન પર વધારે લોકો આવે.
હા એકદમ સાચી વાત અને એ જમવાનું તો કવું જમવાનું એ લોકોએ ઢાંકીને જ રાખવું જોઈએ.
હા એ તો સો ટકાની વાત છે, બાકી જમવાનું ઢાંકીને ના રાખે તો પછી એ તો આમ, માખી ચો અટ કે દળ ઉડે કઈક બી આમ. એમ જમવાનુ તો ઠાંકી ને જ રાખવું જોઈએ.
એકદમ સાચી વાત અને અ હા તો સારો એવો વિષય છે, વાત કરવાનું.
હા આ વિષય સારો મસ્ત હતો આમ મને ગમ્યો.. શેરી ના જમવાના પર આપડે આ રોજમરાની જીવનની જ આ બધી વાતો છે.
હા એકદમ સાચી વાત છે, ને. આ વસ્તુ થી રોજગાર પણ મળે છે, ને ઇ લોકોને ખાસું એવું.
હા એમને આજે. આજકાલ જે લોકો કશું કામ નહી કરી શકતા તો આમ જ જતા રહેશે તો. એ લોકોને સારું એવું ધંધો ચાલુ થઇ જાય પૈસા કમાવાનું.
હા એકદમ સાચી વાત ને શેરી નું જમવાનું. રવિવારે લોકો વધારે પ્રિફર કરતા હોય છે.
હા રવિવારે એ બધાનો કોઈ ન મૂડ ના હોય તો ખાવા બનાવવાનો. તો પછી એ લોકો એવું જ કે. આજે બહાર જમતા આવી એ બહાર જમ્યુ એટલે શેરી વાળા ફાવી જાય.
હા એકદમ સાચી વાત છે, આ વાત પર. વાત કરીને ખુબ જ આનંદ આવ્યો.
હમ.
આપણે એક નવા ટોપિક સાથે મળીશું તરત.
ચોક્કસ ચોક્કસ મળીએ ચાલો.
હા ચાલો.